હલો.
હા.
કેમ છો?
મજામાં છું. તમે કેમ છો?
હું પણ માજા મા જ છું. આજે મને તારી સાથે શિક્ષણનું મહત્ત્વ આ વિષય પર વિસ્તારથી વાત કરવાની છે.
હમ વા તો ખૂબ જરૂરીની અને જીવન બદલનારો વિષય છે. કારણ કે શિક્ષણ વ્યક્તિના જીવનનો અ સાચી દિશા આપે છે.
હા સાચું છે શિક્ષણ બિન જીવન અધુરુચ લાગે છે ને મને લોકો લાગે છે કે શિક્ષણ વ્યક્તિને ફક્ત નોકરી માટે નહી તો પણ જીવન જીવવા માટે પણ તૈયાર કરે છે.
હા આ તો સાચું જ છે ક્યારેક આપને સ્કૂલ બહાર પણ ઘણું અ શીખવા મળે જ છે. હેલો.
બિલકુલ સાચું શિક્ષણટલે ફક્ત કિતાબોનું જ્ઞાન નહી. પણ અનુભવ સમાજ અને જીવનના. મૂલ્ય શીખવાની પ્રક્રિયા પણ છે ને
હમ.
હ.
તો હા પરિવાર પછી સમાજ અને જીવનનું પરિસ્થિતિઓ. પણ આપને ઘણું શીખવા મળે છે.
હા પરિવાર સમાજ અને જીવનની પરિસ્થિતિઓ પણ આપણે ઘણું શીખ. આવેે છે ને
હા સાચું જ છે એકદમ અને તો પછી. આત્મવિશ્વાસ પણ વધે છે એનાથી. મને તમારો અવાજ નથી આવતો.
હા મને એ પણ લાગે છે કે શિક્ષણ થી વક્ તેની સોચ બદલાય છે ને.
હા. આ તો શિક્ષણથી સોચ તો બદલાવે જ છે પણ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે.
હા અને આત્મવિશ્વાસ પણ વધે છે ને એનાથી.
હા પણ અ આનાથી તો ઘણા અ વિદ્યાર્થીઓ જીવનમાં અ શિક્ષી અ શિક્ષણની કરતા મહત્વનો ભાગ છે. આ સમયે જે શીખ્યું છે આ જીવનભર કામ કરશે એવું છે.
વિદ્યાર્થીઓ માટે તો શિક્ષણ ખુબ જરૂરી છે ને?
પછી મારા માટે તો શિક્ષણ આ એક અ કરું જ જોઈએ આ તો એજ છે.
હમ. એ તો સાચું છે આળસ વિદ્યાર્થી જીવનનો સૌથી મોટો શત્રુ છે ને.
હા. પન એ તો સાચું જ છે આળસ વિદ્યાર્થી ના જીવનનો સૌ સૌથી મોટો શત્રુ બની શકે.
હા અને અ કેમ છે હા જે વ્યક્તિ શિક્ષક શિક્ષિત હોય છે ને તો એ લોકો સામને ડર વગર આત્મવિશ્વાસથી વાત કરી શકે છે.
હા અને તો પછી મારા માટે તો હા રોજ થોડો આભ્યાસ કરવાનો આ વિદ્યાર્થી વધારે સફલ થઈ થાય છે.
અ વિદ્યાર્થી જીવન શિક્ષણ સૌથી મહત્વનો ભાગ છે. આ સમય જે શીખાય એ છે ને તો એ જીવનભર કામ લાગે છે.
પણ ઘણા વિદ્યાર્થી અ આળસ કરે છે. અને તો અભ્યાસ ટા ટાળે જ છે ને?
હા તો એ તો સાચું છે બઉ સાચું બોલ્યા તમે. આળસ વિદ્યાર્થી જીવનનું સૌથી મોટો શત્રુ છે ને?
હમ. એટલે જ તો પછી મારા માટે નિયમિત આભ્યાસ કરવો જરૂરી જ છે.
હા એ તો એકદમ જો ખરી વાત બોલે તમે કારન કેમ છે. અમ અ હા રોજ અભ્યાસ થોડો અભ્યાસ કરનાર આર્થિક વિદ્યા થી વધારે સફલ થાય છે ને?
હા અને તો હું એમ કઉ છું અને અંતિમ સમયે અ તનાવ પન ઓછો રહે છે.
અને બિલકુલ એકદમ સાચું બોલ્યા તમે.
હા પછી મારા માટે તો આજકાલ મોબાઈલ અને પછી ઇન્ટરનેટ તે પન શિક્ષણમાં ઘનો બદલાવ આવ્યો જ છે.
હમ આ પન એકદમ સાચું બોલ્યા કારણ કેમ છે કે ઓનલાઈન અ લર્નિંગ થી ઘની સુવિધા મળે છે ઘર બેઠા વિડીયો લેક્ચર જોઈ શકાય સે, નોટ્સ મળે છે, બઉ ઘણા ફાયદા મળે છે ને?
હા પન મારા માટે એના ગલત ઉપયોગ પન થઈ થઈ શકે.
હહ જો મોબાઈલ વધારે ઉપયોગ થાય ને તો ધ્યાન ભંગ થાય. છે અને સમય પણ બરબાદ થાય છે એનાથી, અને વિચારી શક તી બધાની ભી કમી થાય છે.
હા તો તો હું એમ કઉં કી એટલે જ સેલ્ફ કંટ્રોલ પન અ આપના અભ્યાસ નીકળતા જરૂરી જ છે.
હા સેલ્ફ કંટ્રોલ તો જરૂરી જ છે. એકદમ બિલકુલ સાચું બોલ્યા તમે.
હા મને તો એ પણ કઉં કે શિક્ષન વ્યક્તિનું અ પછી જીવનનો આત્મનિર્ભર બનાવે જ છે.
એ હહ હા શિક્ષન તો આત્મનિર્ભર બનાવે છે અને શિક્ષનથી વ્યક્તિ પોતાના પન પર ઉભો રહી જ શકે શકે છે. અને બીજા પર નિર્ભર રવાની જરૂરત ઓછી થાય છે ને?
હા પછી મારા માટે તો આર્થિક અને તો પછી સ્વાતંત્ર તા પન અ શિક્ષનથી મળે છે.
હમ આ પન સાચું બોલ્યા તમે કારન કેમ છે કે અ એકદમ સાચું બોલ્યા તમે.
હમ હું એમ કઉં છી કે સમાજ માટે શિક્ષણ તેટલું જ જરૂરી છે.
અ હહ સમાજ માટે શિક્ષણ એટલું કેટલું જરૂરી છે?
હા તો શિક્ષણ સમાજને પ્રગતિશીલ અને તો પછી આજ્ઞદ્વાર કરે છે અને તો લોકોને જાગૃકતા બનાવે છે.
હા શિક્ષિત સમાજ મજબૂત હોય છે ને?
હા અને તો પછી વય એમ કહું કી અને અપરાધ પન ઓછા થાય છે ને?
હા એકદમ સાચું બોલા આપડે જ બહુ એ થાય છે. હા અને એક શિક્ષિત માતા પુરા પરિવારને શિક્ષિત બનાવી શકે છે ને?
અ તો તેની કરતા બિલકુલ સાચું જ છે. અશિક્ષિત મહિલા અ પૂરેરે પુરાપિવારનો. પછી સાચી દિશા આપે જ છે પુરા પરિવારને.
હા તો એકદમ સાચું બોલે કે શિક્ષિત મહિલા પૂરે પરિવાર ને સાચી દિશા આપે છે. કારણ કેમ છે કે એક શિક્ષક માં તો આ પૂરા પરિવાર ને શિક્ષિત બનાવી શકે છે ને.
હા સાચું જ છે. કેમ કે પછી એનાથી જો તે શિક્ષિત હશે તો પછી તે બટાને. અ સારો માર્ગ બતાવશે.
હમ આપ પણ એકદમ બરોબર બોલો કારણ, જો કોઈ વિદ ને અભ્યાસ માં રસ ના હોય તો શું કરવું જોઈએ?
હ તો હું એમ કહ કે એના પેલા અ પોતાની રુચિ સમજાવી જોઈએ. પછી એની સ્લોલી અભ્યાસ ની આદત બનાવી જોઈએ. મારા માટે તો પેલા થોડો કરો બીજી દાડે થોડો કરો એમ. થોડો થોડો પછી વધતા જશે અને તો એની. અ રસ બી હોય છે અને તો રુચિ બી વધશે.
આપ પણ સાચું બોલો તમે ખરી એકદમ સાચું બોલો, કારણ કેમ છે કે એકદમ અચાનક બદલવાનું બદલાવાનું તો ન લાગે હોવું ને.
હા પછી વય એમ કવ કે અ રોજ નાના સ્ટેપ લેવા જોઈએ પોતાને તો અભ્યાસમાં એને
હા જેમ કે રોજ ત્રીસ મિનિટ અભ્યાસથી શરૂ કરવા જોઈએ.
હા બિલકુલ સાચું જ છે પછી, ધીરે ધીરે સમય વધારો તમે.
હા અને બ્રેક પણ લેવા જોઈએ ને.
બ્રેક બ્રેક તો લેવા જ જોઈએ ત્યારે માઇન્ડ ફ્રેશ થશે અભ્યાસ સાથે તે આરામ પણ જરૂરી છે. પછી એનું મન બી તાજું રહે છે.
અને ગ્રુપ સ્ટડી પણ હેલ્પ કરે છે?
હા મારા મારા માટે તો મિત્ર સાથે અભ્યાસ કરવો કરવાથી. નવા આઈડિયા મળે છે પછી અને તો ડાઉટ્સ બી ક્લિયર થાય.
હા ટીચર્સનો રૂલ્સ પણ મહત્વપૂર્ણ છે ને.
હા સાચું જ છે શિક્ષક વિદ્યાર્થી ના તો જીવનનો જીવનને બદલી શકે ના.
હા એકદમ સાચું બોલ કારણ કે જે કે પેરેન્ટ્સ પણ સપોર્ટ કરે તો વિદારથી વધારે આગળ વધે છે.
હા બિલકુલ સાચું જ, એના કરતા તો મહત્વ